નમસ્કાર, બસ મજામાં. તમે કેમ છો?
બસ સારો, મારો અવાજ આવે છે?
હા આવે છે.
સારું તાર આજે મારે ખુબ અ રસપ્રદ વિ શેય વિશે વાત કરવી હતી તમાર જોડે હા. અ મુસાફરી વિશે.
વિષય છે.
બરાબર. નમસ્કાર આજે આપણે બેંગ્લોર શહેરનું મુસાફરી વિષય પર વાત કરીશું.
હા આ વિષય તો ઘણો રસપ્રદ છે અને બેંગ્લોર તો ભારતનો મોટા અને જાણીતા શહેરોમાંનો એક છે.
સાચી વાત આ શહેરને ઘણા લોક કો ગાર્ડન સિટી પણ કહે છે.
હા, કારણ કે અહી ઘણા બગીચા અને હરિયાળી જોવા મળે છે.
આ શહેરમાં દર વર્ષે ઘણા લોકો ફરવા અને કામ માટે હોય છે.
હ અહીં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લોકા રહે છે.
તેથી અહીં ઘણી ભાષાઓ
હા કન્નડ મુ ખ્ય ભાષા છે પરંતુ હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ અને બીજી ભાષાઓ પણ સાંભળવા મળે જ છે.
મુસાફરીની શરૂઆત શહેરમાં પ્રવેશથી કરીએ.
હા શહેરમાં પ્રવેશતા જ પહોળા રસ્તા અને મોટી ઈમારતો જ જોવા મળે. આપણને.
રસ્તાઓ પર બસ કાર બાઈક અને મેટ
હા મેટ્રો મુસાફરીને સરળ બનાવે છે.
હા ઘણા લોકો રોજ મેટ્રો.
હા ટ્રાફિક વધુ હોવાથી મે. મેટ્રો નો ઉપયોગ વધ્યો છે હવે તો.
હા શહેરમાં ઘણા સુંદર બગીચા.
હા સવારે અને સાંજે લોકા ત્યાં ચાલવા જાય છે.
બરાબર બાળકો રમે છે અને મોટા લોકો આરામ કરે છે.
હા અને હરિયાળી શહેરને વધુ સુંદર બનાવે છે.
હા બેંગ્લોર નું હવામાન પણ ખાસ છે.
હા વરસ ના મોટા ભાગમાં હી હવામાન સારું જ રહે છે.
તેથી ઘણા લોકોને આ શહેર ગમે છે.
હા અને અહીં અનેક પ્રસિદ્ધ સ્થળો પણ છે.
લોકો ફૂટા પાડે છે અને સ્થોડોની માહિતી.
હા અને ઘણા સંગ્રહાલયયો પણ જોવા મળે છે અહિયાં.
ત્યાં ઇતિહાસ અને વિજ્ઞાન વિશે માહિતી મળે છે.
હા અને વિદ્યાર્થીઓ માટે પણ તે એક ઉપયોગી છે.
હા શહેરમાં મોટા બજારો પણ છે.
હા અને ત્યાં કપડા રમકડા પુસ્તકો અને ઘણી વસ્તુઓ મળે છે.
બરાબર કેટલાક બજારો દિવસ દરમિયાન પણ ભીડ વાળા હોય છે.
હા સાંજે તો વધુ ચહલ પહલ જોવા મળે છે.
હમ અહીં વિવિધ પ્રકારનું ભોજન પણ મળે છે.
હમ અને દક્ષિણ ભારતીય ભોજન પણ ખાસ જાણીતું છે.
બરાબર ઘણા લોકો ઈડલી ઢોસા વડા. ને ઉપમા પસંદ કરે છે.
હા અને સાથે સાથે બીજા રાજ્યોનું ભોજન પણ સરળતાથી મળે છે.
બરાબર શહેરમાં મોટા મોલ પણ છે.
હા અને ત્યાં ખરીદી ઉપરાંત મનોરંજન ની પણ સારી વ્યવસ્થા હોય છે.
સિનેમા રમતો અને ખાવાની ઘણી જગ્યાઓ પણ છે.
હા રજા ના દિવસે એ લોકો પરિવાર સાથે ત્યાં જ જાય છે.
બેંગ્લોરમાં ઘણા ઉદ્યોગો પણ છે.
હા ખાસ કરીને માહિતી અને ટેકનોલોજી ક્ષેત્રમાં આ શહેર આગળ. જ છે.
બરાબર તેથી તેને ભારતનું મહત્વનું ટેકનોલોજી શેર પણ. કહેવામાં આવે છે.
હા અહીં ઘણા લોકા રોજગાર માટે આવે છે
શહેરમાં ઘણી શાળાઓ અને કોલેજો પણ છે
હા હા દેશના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે
મુસાફરી દરમિયાન લોકો નવી જગ્યાઓ વિશે શીખે છે
હા નવા લોકા નવી ભાષા અને નવી સંસ્કૃતિ વિશે જાણવાની તક મળે છે
બરાબર મુસાફરીથી સામાન્ય જ્ઞાન પણ વધે છે
હા અને સાથે સાથે સમય નુ મહત્વ પણ સમજાય છે
શહેરમાં જાહેર પરિવહન નો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ
હા સ્વચ્છતા જાળવવી પણ દરેક ની જવાબદારી છે
બરાબર જાય આવડોને સ્વસ્થ રાખવાની શહેર વધુ સુંદર લાગે છે
હા નિયમોનું પાલન કરવાથી મુસાફરી સરળ બને છે
બરાબર બેંગ્લોરનું કુદરતી સૌંદર્ય ને આધુનિક વિકાસ બન્ને ખાસ છે
હા આ બંને નું સુંદર સંતુલન શહેરને અનોખું બનાવે છે
અહી ફરી ફરી આવવાનું છે
હમ સાચી વાત બેંગ્લોરની મુસાફરી જ્ઞાન આનંદ અને નવા અનુભવ નું સુંદર માધ્યમ બની શકે છે
આ સાથે આજનો પ્રથમ ભાગ પૂર્ણ કરી
હા અને હવે જો આપણે બેંગ્લોર શહેરની મુસાફરી વિશે આગળ વાત કરીએ
હા બરાબર હા હજું પણ ઘણા રસપ્રદ વિષયો બાકી છે
હા શહેરમાં ઘણા મોટા રસ્તા અને ફ્લાય ઓવર છે
એનાથી એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવામાં મદદ મળે છે
તા પણ કેટલાક સમયે ટ્રાફિક વધારે જોવા મળે છે
બરાબર એક મિનિટ સમયનું આયોજન કરીને મુસાફરી કરે છે
હા અને શહેરમાં જાહેર બસ સેવા પણ સારી છે
હમ ઘણા લોકો
હા અને મેટ્રો અને બસ મળીને પરિવહનને સરળ બનાવે છે
ખાનગી વાહનો પર નો આધાર થોડો ઓછો થાય છે
હા અને બેંગ્લોર માં ઘણા ઉદ્યાનો પણ છે
હમ એક રીતે આની પોતાની અલગ સુંદરતા છે
હા અને સવારે ઘણા લોકો ચાલવા અને કસરત કરવા આવે છે
બાળકો માટે રમવાની પણ સારી જગ્યા છે
હમ અને ઘણા વૃક્ષો હોવાથી વાતાવરણ આનંદદાયક લાગે છે
અને હરિયાળી શહેરની ઓળખ બની ગઈ છે
હા અને શહેરમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે
તેમાં સંગીત નૃત્ય અને નાટક જેવા કાર્યક્રમો હોય છે
હા અને અલગ અલગ રાજ્યોના લોકો પોતાની સંસ્કૃતિ પણ રજૂ કરે છે
તેનાથી એકબીજાની પરંપરા વિશે જાણવાની તક મળે છે
હા અને બેંગ્લોરમાં ઘણા પુસ્તક મેળા પણ ભરાય છે
પુસ્તકો
હા અને વાંચના નો શોખ ધરાવતા માટે તે ખાસ સ્થળ બને છે
વિદ્યાર્થીઓને પણ ઘણી બધી માહિતી મળે છે
અને શહેરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલા ઘણા કેન્દ્રો છે
પણ કામ કરે છે
હા અને ઘણા લોકો છે ને નવી વસ્તુ શીખવા માટે ત્યાં જાય છે
હ એના ખાસ બંનેને મહત્વ આપવામાં આવે છે
હા અને શહેરમાં રમત ગમત માટે પણ સારી સુવિધા છે
ક્રિકેટ ફૂટબોલ બેડમિન્ટન અને અન્ય તો રમવામાં આવે છે
મોટા મેદાનો અને રમત કેન્દ્રો પણ છે
બાળકો બાળકો બંને તેમાં ભાગ બ છે
અને બેંગ્લોર.
વરસાદ પછી શહેરમાં તડકો પણ વધુ વધી જાય છે.
હમ, અને રસ્તાની બાજુના વૃક્ષો ખુબ જ સુંદર લાગે છે.
ઠડું વાતાવરણ લોકો ની ગરમી
હા, અને શહેરમાં વિવિધ પ્રકારના બજારો પણ જોવા મળે છે.
કેટલાક બજારો પરંપરાગત છે, અને કેટલાક આધુનિક છે.
હા, અને હાથથી બનેલી વસ્તુઓ પણ ઘણી જગ્યાઓ એ મળે છે.
સ્થાનિક કારીગરોની મહેનત તેમાં જોવા મળે છે.
અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે પણ ઘણા પ્રયાસ થાય છે.
જાહેર સ્થળોએ કચરો ન ફેંકવાની સમજ આપવામાં આવે છે.
હા, અને સ્વચ્છ શહેર સૌને જ ગમે ને.
હમ, દરેક ભાઈ. ને તેમાં સહયોગ આપવો જોઈએ.
દરમિયાન નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ટ્રાફિક ના નિયમોનું પાલન કરવાથી અકસ્માત ઓછા થાય છે.
હમ, અને જાહેર સંપત્તિ નું રક્ષણ કરવું પણ બહુ મહત્વનું છે.
તેનાથી શેરની સુંદરતા જળવાઈ રહી છે.
અને બેંગ્લોરમાં ઘણા લોકો અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરે છે.
દરેક ક્ષેત્ર શહેરના વિકાસમાં ફાળો આપે છે.
અને શહેરમાં દિવસ અને રાત્રિ બંને સમયે ચહલ-પહલ જોવા મળે.
શાંતિથી સમય પસાર કરે છે.
હા, અને કેટલાક લોકો ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લે છે.
કેટલાક લોકો બગીચા અને સંગ્રહાલય જોવાનું પસંદ કરે છે.
અને મુસાફરી માત્ર ફરવા માટે નથી.
મુસાફરીથી નવી માહિતી અને નવી સમજ પણ મળે છે.
હા, અને અલગ-અલગ લોકો સાથે મળવાથી સમાજ વિશે પણ જાણકારી વધે છે.
ભાષા અને સંસ્કૃતિનો પરિચય થાય છે.
હ, અને દરેક શહેરની પોતાની ખાસ જ આમ ઓળખ હોય છે.
થોડોક હરિયાળી વિકાસ અને ટેકનોલોજી સાથે જોડાયેલી છે.
તેથી જ આ શહેરને દેશ અને દુનિયામાં જાણીતી બન્યું છે.
અહીંની વ્યવસ્થા અને વિકાસ ઘણા લોકોને આકર્ષે છે.
હા, એ તો છે જ, અને બેંગ્લોર ની તો કેટલી બધી વાતો થાય ને એટલી ઓછી. ઠીક છે.
છે, બરોબર. આપડે હવે ફરી વખત છે. એમ, બીજી બીજી બીજી વખત મળીશું. એના માટે સારી સારી વાતો